નમસ્
હા નમસ્કાર કેમ છો મજામાં?
એકદમ મજામાં તમે કેમ છો?
એકદમ મજામાં તો આજે આપડે વાત કરીએે કે વાંચન નું મહત્વ
હા આ એક ખૂબ જ સરસ અને ઉપયોગી વિષય છે.
હા અને પુસ્તક વાંચ્યું એક ગ્યાન મેલવવાનું એક સરળ અને સુંદર રસ્તો છે.
સાચું કયું પુસ્તકો ઘણા નવા વિચારો આપે છે. આપણાના
હા અને દરેક ઉંમરના લોકો માટે વાંચન જરૂરી ગણાય છે.
હા નાના બાળકથી લઈને મોટા લોકો સુધી બધા વાંચી શકે છે.
હા અને પુસ્તકો માણસને સમજદાર બનાવવામાં મદદ કરે છે.
હા બિલકુલ અ એને ભાષા સુધારવામાં પણ મોટો ફાળો આપે છે.
હા અને વાંચનથી શબ્દો નું એકદમ બંદર વધે છે.
હા એટલે વાત કરવા અને લખવા બંને માં સુધારો લા થાય છે.
હ અનેશાળાના વિદ્યાથીઓ માટે પુસ્તક ખુબ જ મહત્વપૂર્ણ છે.
હા તેઓ અભ્યાસ સાથે બીજી માહિતી પણ મેળવી શકે છે
હા અને કોઈ પણ વિશે એકદમ વિશે પુસ્તક માં વિગત મળે છે.
હ ઇતિહાસ વિજ્ઞાન પ્રકૃતિ સંસ્કૃતિ બધા વિષયો પર પુસ્તક લખાય છે.
હા બિલકુલ ને વાંચન થી કલ્પના શક્તિ પણ વધે છે.
હા વરતા વા વાંચતા સમય મનમાં દ્રશ્યો ઉઊભા થાય છે.
હા અને વળતા વાંચતા સમય મનમ રસ્ય ઉઊભા થાય છે. એકદમ સાચીત ને આ રીતે એકદમ મન સક્રિય રહે છે.
અને વિચાર કરવાની આાલત પણ પડે છે. આપણાને
હા અને સારા પુસ્તકો સારા સંસ્કાર પણ આપે છે.
તેમાંથી સત્ય ઈમાનદારી અને દયા જેવી ગુણોની માહિતી મેળવી જોઈએ.
હા અને વાંચન માં પણ એકદમ શાંત મગજ રહે છે. એમ
હા ખાલી સમયનો સારો ઉપયોગ પણ થાય છે.
હ અને આજે ઘણા પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ છે.
હા બિલકુલ વાર્તા પુસ્તક કવિતા વાર્તા જીવન ચરિત્ર વિજ્ઞાન પુસ્તક વગેરે
હા અને બાળકો માટે અલગ અલગ પ્રકારના પુસ્તકો હોય છે.
તેમાં રંગીન ચિત્ર અને સરળ ભાષાનો ઉપયોગ થાય છે.
હા અને મોટા લોકો માટે એકદમ ગહન માહિતી વાળા પુસ્તકો હોય છે.
આ રીતે દરેક ઉંમર માટે યોગ્ય પુસ્તક મળે છે.
હા અને પુસ્તકાલય નું પણ ઘણું મહત્વ છે.
હા ત્યાં ઘણા પુસ્તકો એક જ જગ્યાએ મળે છે.
હ અને પુસ્તકાલયમાં શાંતિનું વદમ વાતાવરણ હોય છે.
એટલે વાંચનમાં ધ્યાન સારી રીતે લાગે છે. આપડું
હા અને વાંચન થી નવા શબ્દો શીખવા મળે છે.
આ શબ્દો રોજિંદા જીવનમાં પણ ઉપયોગી બને છે.
હા અને પુસ્તકોથી દુનિયા વિશે ઘણું જાણવા મળે છે.
હા જુદા જુદા દેશો અને લોકો વિશે પણ માહિતી મળે છે
હા અને પ્રકૃતિ વિશેના પુસ્તકો પણ રાસ્રલ હોય છે
તેમાં પ્રાણી પક્ષી અને ઝાડ વિશે જાણવા મળે છે
હમ વિજ્ઞાન નું વિજ્ઞાન ના પુસ્તકો નવી શોધો સમજ સમજ આવે છે એમ
તેનાથી જિજ્ઞાસા વધે છે
હા અને ઇતિહાસ ના પુસ્તકો ભૂતકાળની ઘટનાઓ જાળવતા હોય છે
તેમાંથી પૂર્વજોની માહિતી મળે છે આપણને
હા અને પુસ્તકોથી સમય નો સારો ઉપયોગ થઈ શકે
હા નફામાં સમયને ઉપયોગી બનાવી શકાય છે
હા અને વાંચન થી ધીરજ પણ વિકાસ છે
હા કારણ કે પુસ્તક ધીમે ધીમે વાંચવું પડે છે આપડાને
હા અને આ આદત એકાગ્રતા પણ વધારે છે
એકાગ્રતા અભ્યાસમાં પણ મદદ કરે છે
હા બિલકુલ ઘણા મહાન વ્યક્તિઓ વાંચન નું મહત્વતા એકદમ જણાવ્યું છે
અ તેમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાન થી પ્રગતિ થાય છે.
હા અને વાર્તા પુસ્તકો એકદમ મનોરંજન સાથે શિક્ષણ પણ આપે છે.
હાશિયા સાસ અને પ્રેરણા બધું તેમાં મળે છે.
હા અને કવિતા વાંચતા ભાવના સમજવા મળે છે.
અને ભાષા વધુ મધુર લાગે છે.
હા અને પુસ્તકો માણસ ને સારા નિર્ણય લેવા માટે મદદ કરે છે.
કારણ કે તેમાં અનુભવો અને વિચારો લખાયેલા હોય છે.
હા અને વાંચન આલત નાની ઉંમર થી પાડવી જોઈએ.
હા ત્યારે આ આદત જે જીવનભર સાથે રહે છે.
હા અને અહિયાં સુધી આપડે વાત કરી ખુબ જ આનંદ આવ ચાલો હજી આપડે થોડી વાંચન વિશે વધુ વાત કરીએ.
હા ચાલો. દરેક પુસ્તકમાં કઈને કઈ નવું શીખવા મળે છે.
એકદમ સાચી વાત, ને એટલે દરેક પુસ્તક ની અલગ ઓળખ છે.
હા વર્તા પુસ્તકો કલ્પના અને મજબૂત બનાવે છે.
એકદમ સાચીત અનેને તેમાં જુદા જુદા પાત્ર અને એકદમ ઘટનાઓ હોય છે.
તે આંચતા સમયે રસ બની જાય છે.
હા અને અંત સુધી જાણવાની ઈચ્છા પણ રહે છે.
જ્ઞાન આપતા પુસ્તકો પણ ઘણા ઉપયોગી હોય છે.
હા અને તેમાં રોજિંદા જીવનની માહિતી પણ મળે છે.
હા ભાષા શીખવા માટે પણ પુસ્તકો ઉપયોગી છે.
હા અને વાંચન કરતા કરતા ઉચાર સુધે છે.
નવા શબ્દો સમજવામાં મળે છે આપણને.
હા અને વાક્યો બનાવવામાં પણ સરળતા રહે છે.
પુસ્તકો માણસને વિચારવા પ્રેરિત કરે છે.
હા અને કોઈ પણ મુદ્દા ને અલગ રીતે સમજવા મળે છે.
વાંચન થી પ્રશ્નો પૂછવાની આદત પણ પડે છે આપણાને.
હા અને ગજબ એકદમ શોધવાની ઈચ્છા પણ વધે છે.
હા કેટલાક પુસ્તકો પ્રે પ્રેરણા આપતા હોય છે.
હા અને તેમાં સફળતા માટેના સારા આદેશ છે.
હા કેટલાક પુસ્તકો પ્રકૃતિ વિશે હોય છે.
હા અને તેમાં નાની પહાડ, જંગલ અને સમૃદ્ધ વિશે જાણવા મળે છે.
પ્રાણી અને પક્ષીઓ વિશે પણ ઘણી માહિતી મળે છે.
હા અને આ બધું જ્ઞાન જીવનમાં ઉપયોગી બને છે.
કેટલાક પુસ્તકો કાલ કલા વિશે હોય છે.
હા અને કેટલાક પુસ્તકો રમત-ગમત વિશે હોય છે.
હા તેમાં નિયમો અને ઇતિહાસ પણ જોવા મળે છે.
હમ્મ ને પુસ્તકો સમજને સમજાવવામાં પણ મદદ કરે છે.
વિવિધ લોકોની રીત રિવાજ વિશે પણ માહિતી મળે છે.
હા અને સંસ્કૃતિને ઓળખવા માટે પણ વાંચન જરૂરી છે.
હા તેનાથી પરંપરા વિશે જાણવા મળે છે આપણાને.
હા અને વાંચન થી સમય નો સારો ઉપયોગ થાય છે.
ખાલી સમય પણ ઉપયોગી બની જાય છે.
હા અને પુસ્તકો ધીરજ અને શાંતિ શીખવાડે છે.
ધીમે ધીમે વાંતા મનસ્થિર થાય છે.
હા અને વાંચન થી યાદશક્તિ પણ મજબૂત બને છે.
કારણ કે વાંચેલી માહિતી યાદ રાખવી પડે છે આપણેને.
હા અને પુસ્તકો સાથે સમય પસાર કરવો પણ એક સરસ લાગે છે.
હા બિલકુલ તેમાં મનોરંજન અને જ્ઞાન બંને મળે છે આપણને.
હા અને કેટલાક લોકો રોજ થોડું વાંચન કરે છે.
હા સારી આદત ગણાય છે એમની માટે.
હમ્મ અને દરેક દિવસે થોડા અ પન્ના પણ ઘણા હોય છે.
નાના પ્રયત્નોથી મોટું જ્ઞાન મળે છે.
હા અને પુસ્તકાલયમાં શાંતિથી બેસી વાંચી શકાય આપડે.
ત્યાં ગ્યાન પ્રકારના પુસ્તકો એક સાથે હોય છે.
હા અને કેટલાક પુસ્તકો બાળક માટે ખાસ લખાયેલા હોય છે.
તેમાં સરળ ભાષા અને સુંદર ચિત્ર હોય છે નહી.
હા એકદમ સાચી વાત ના ના. વયષ વાત કરી ને ખુબ જ આનંદ આવ્યો.
મને પણ ખુબ આનંદ આવ.
તો ચાલો આપડે મળીએ નવા વિષય સાથે.
ચાલો મળીએ.